હલો.
હલો જમીની બેન.
હા અવાજ આવે છે.
હા આવે છે.
અ કઈ નઈ બેઠા છીએ બોલો તમે શું કરો છો?
અમે બેઠા જ છીએ.
હમ્મ, લાગે છે હાલ માં બધા બઉ ફ્રી છે મારે છે ને જે બધા ફોન પર મેસેજ આવે છે કે ફ્રી હોય તો આજે ટાસ્ક પૂરા કરીએ એમ, હમ્મ.
તો પછી આવ્યા હુ કરશે તમે.
કઈ નહી તમે જોબ પૂર્ણ કર્યા બાદ પછી ઘરે જઈને મતલબ કે- - કોલ કરી શકવાના છો.
ટાસ્ક પૂરો કરવા?
નહી એવું નઈ ખાલી પૂછું છું મતલબ કે કરી શકશો એમ.
ઘરે જઈને તો ના કરી શકીએન પછી.
અચ્છા બરાબર, ના આતો ખાલી પ્રશ્ન છે. કદાચ ને કોઈક મેર પડે અને કરી શકો અથવા તો કેવું કે કોન્ટેક છે એમાં આપડે તો પૈસા જ કમાવાનું છે તો કમ-કદાચ કરી શકો તો
બધું ઘરે બધા હોય તો વાત ના થાય પછી એટલા માટે.
બરાબર હા એ પણ છે કારણ કે એમાં એવું હોય છે કે આપણે શાંત વાતાવરણમાં અને બહુ મતલબ કે અવાજ ના આવે ને એવી જગ્યા રહીને વાત કરવી પડે છે. તો આપડુ રેકોર્ડિંગ ત્યાં સ્પષ્ટ સંભારાય.
એવુ છે.
હમ્મ, એમ તો મેં પણ પછી ફ્રી નથી કારણ કે ચાર વાગા પછી મારા ટ્યુશન ક્લાસ વાળા આવશે એ છ વાગે જશે. પછી થોડા ઘરના કામ ને એવું બધું.
સારું કેવાય.
હમ્મ.
તમારે પૈસાની કેમ જરૂર પડે, હુ જરૂર પડે તમારે એમ?
વાપર વપરી પૈસાની જરૂર તો હુ હોય મોજ-શોખ કરવા.
એવું છે સારું કેવાય.
આમ તો બધા પૂરા થઈ મોજ-શોખ તો બધા પૂરા થઈ જ જાય. પણ હવે ક્યારેક અમુક વાર એવા વિચાર આવી જાય કે ક્યાં સુધી કારણ કે આપણનેને કદાચ સમય વાળા વ્યક્તિને કોઈ દિવસ એવું થયું હોય કે ક્યાં યાર અને આપી આપીને કરવાનું, મમ્મી પપ્ પાને એવું તેવું થતું હોય કે આના ખર્ચા પૂરા કરવા અથવા પાર્ટનર હોય તો એને પણ એવું થતું હોય કે આટલા પૈસા ત્યાં ખર્ચો એના કરતા જો થોડુંક બજેટ થતું હોય તો સારું. તો આપણને પણ માગવા અથવા તો લેવા અઘરા લાગે કે એ કહી ના શકે પણ આપડે સમ સમયથી તો એટલે- - આપણા હોય તો ચાલી જાય એમ. એવું નહિ કે બધાસ કરી દેવા કે બધા વાપરી નાખવા. તે પણ હોય તો સારું એમ. ક્યારે કદાચને જરૂર પડે તો આપણે તો આપી શકીએ. એમ તો ના જ પડે,. કારણ કે કમાતા વ્યક્તિઓને તો ના જરૂર પડે પણ એમ. એમની ઈચ્છાઓ પૂરી કરવા આપણે કઈ નાનું, મોટું કઈ યોગદાન આપી શકીએ એવું.
હા.
હ, તમે કામ કમાવ છો?
મારા એવું છે. કે મારે એક પાર્ટનર છે, એને એવું છે કે કે એના હું જે પૂરા કરું. એ સફિસય નહી અથવા તો એ નહી. એના માટે કમાવ છું.
બરાબર. પણ તમે તમે એવું કહો છો કે એને સેટિસ્ફેક્ કેવું કશું નથી બરાબર. તો તમે કદાચ જોબ કરતા હશો અને સામે વાળું વ્યક્તિ તમે આપવા છતાં જો ખુશ નથી, તો પછી તમે આ કોલ પર રહીને, અરજી કમાવો છો. એના માટે કમાવો છો કે ખુદ માટે કમાવો છો.
હું એના માટે પણ કમાવું છું.
બરાબર. સારું કેવાય.
હમ.
આવા પાર્ટનર હોય, તો તો કઈ છોકરી સાથે રહેેવાના મામાંગતી હોય. કેટલી છોકરીઓ હશે કે ના અમને તો હવા પાર્ટનર મળી જાય, તો લે લેલા છે.
એવું છે. જે છે એને, ખબર નહ છે કે નહી એવું.
એ વાત સાચી છે. તો તમે તમે એમને વાત કર છે કે આવું ગાડી એ પણ કરે એમ.
હા, કીધુંને.
બરાબર. તો સારું છે. તો અન્ય કોઈ વ્યક્તિ સાથે વાત કરે તો પણ ચાલે કે પછી તમારા જોડ જ એ કરવા જોઈએ.
હા, એ તો હવે, એના પર છે એમ તો વિશ્વાસ તો મને છે જ. એટલે ભલે ગમે ત્યાં સાથે વાત કરશે. છેલ્ તમારી પાસે રેહવાનું છે એમને.
બરાબર. હા, એ તો છે બધી સાચી વાત છે.
એટલો તો ભરોસો છે જ આપડો ને.
હ હા, ભરૂસાા પર દુનિયા ટકેલી છે.
પટાય જ જાય.
હમ. કઈની બોલો? તમે હાલ આ જે ચાલી રહ્યું છે. તમે કદાચ સાંભળ્યું હોય તો અ આપડે આનીટ એક્ઝામ જે બહાર પડી છે. એને લઈને, તમે કેટલું જાણો છો શું? મતલબ કે શું સાચું શું ખોટું એમ કઈ ખરું તમને
નીટમાં એવું છે કે જે નીટ ની એક્ઝમ્પ થાય છે. ભારતમાં એ બધી છે. મમાં કોઈક ને કોઈક વાર ગડબડ એવી થઈ જાય છે કે પેપર લીક થઈ જાય છે.
હા.
હવે, પેપર લીક થવાના ઘણા કારણો હોય શકે. કોઈ નેતા જે છે. એ પોતે તો લઈને, બુક અથવા પેપર લઈને જતો નઈ જાતે એટલે આના માટે છે ને, એક પ્સ બનાવેલા છે.
હા હા.
એ અધ્યક્ષ આ બધું ધ્યાન રાખવું જોઈએ. પરંતુ અત્યારે જે પોટેસ થયું છે એ ધર્મેન્દ્ર પ્રધાનના રિજઇનમાં માં છે એ જે ના આપે તો અમે સમટી લઈએ પરંતુ કેવું છે એની એ પણ એક બીજું ધ્યાનમાં આવે આજે ધર્મેન્દ્ર પ્રધાન છે એનું જ ઇસ્તીફાદ માંગવા માટે જો ખાલી આંદોલન કર્યું હોય અને એના જ વિશે ચાલતું તો લોકો એને સપોર્ટ કરે. પરંતુ આખું અંદોલન છે ને એ બીજા લોકોએ હાઈજેક કર્યું તું તો એમાં એવ મોકો અમુક વખત એવું આવે કે ભાઈ લોકો કે આરએસએસ મુર્દાબાદ ભારતીય ટુકડે ઊઘે એ ગેંગ હતી એ બધી હવે આંદોલનમાં સ્ટેજ પર બેહે છે એટલે પબ્લિકને લોકોને ખબર પડે કે ભાઈ હવે આ લોકો અહીં કેમ આવ્યા એટલે
એમાં એવું છે. કે પબ્લિક પોતે પર્સનલી વ્યક્તિનો વિરોધ કરવો જોઈએ ને તે વ્યક્તિનો વિરોધ નથી કરતી એ આપણા ધર્મને લઈને વિરોધ કરવા બેસી ગઈ છે. કે આ ધર્મ ખોટો છે ધર્મ મતલબ કે એમાં પણ જોઓ ને કેટલાક ખરાબ મતલબ કે શબ્દનો ઉપયોગ કરે છે કે સીતાનો પતિ પછી મતલબ કે મોદી પણ કે ભગવાનની જેમ ગદ્દાર નીકળ્યો. તો તમે ભગવાન પર લઈને કમ બોલો છો. તમારે કોઈ વ્યક્તિ અથવા સરકારને લઈને બોલવું હોય તો વ્યક્તિ એ લોકોને બોલો ને
હમ.
કે ધર્મને શું કામ લાવી દીધું છે વચમાં હવે.
હા.
બહુ ખોટા છે બધા. એ બધાને સમજાતું નથી એમાં એવું છે કે અન્ય પાર્ટીવાળા મિલાવે જાય છે અને બધા એમાં મિલતા જાય છે.
હા એટલે એ તકલીફ છે કે ભાઈ જે જે કારણથી આંદોલન શરૂ થઈ ગયું એ કારણ તો બદલાઈ ગયું બીજા જ કારણ આવી ગયા.
એજ તો. સોનમ વાગડુજી પણ હોસ્પિટલમાં છે અને બીજા બધા એમની પાછળ ને એમને તો કદાચ ચાલો ને જે સોનમ વાગનું છે એમને તો કદાચ એક્ઝામ ને લઈને જ પ્રશ્ન ઉઠાવ્યો હશે. પણ એમની સાથે ઉભેલા પાર્ટી જનતા કોઈ પણ હોય તો એ લોકો એ બધા પછી ક્યાંનું ક્યાં કરી નાખ્યું છે.
એટલે સોનમ વાગચું પણ એમ આમ જોવા જઈએ તો એમને જે ભૂતકાળ જોઈએ ને તો એવું કે વર્ષો પેલા એક જમ્મુ કાશ્મીરમાં હતા. પરંતુ જમ્મુ કાશ્મીરમાં એ પેલા કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસમાં એમને કોંગ્રેસમાં એનું સદસ્યતા હતું.
હા.
ક્યાં કામ કરતા હતા બે એવું કેહેવાય કે શિક્ષણ તો અત્યાર બે હજાર ચૌદ પેલા શિક્ષણને લઈને કોઈ આંદોલન એમને કર્યું જ નથી અત્યાર સુધી કોઈ આંદોલન એમને નહીં કર્યું.
હમ હમ એજ તો ને હવે.
તો આંદોલન કરવા આવ્યા બીજું કે થોડા વખત પેલા જ એ એકવાર પાકિસ્તાન ગ્યા તા. ને પાકિસ્તાનને ત્યાં એક સભા થઈ તી ત્યાં પણ એમને ભાગ લીધેલો. ત્યાંથી આવીને પછી એમને આંદોલન નો વિચાર કઈરો હોય એવું પણ હોઈ શકે.
હા, એ પણ હોય શકે. મતલબ કે એ જ ને બધા ના અલગ છે. પણ જે જે ખુલેઆમ બોલે છે એ લોકો બહુ ખોટા છે.
એટલે હવે છેલ્લે તો એવું છે કે ભઈ એમની પર બી અત્યારે બહુ વિશ્વાસ ના કરાય. અત્યારે દેશ વિરોધી તાકાતો છે ને એ એકદમ સક્રિય થઈ ગયેલી છે. એટલે અત્યારે કંઈ પણ કંઈ પણ કદમ લ કરતા પહેલા કંઈ પણ બોલ તા પહેલા આપણેે બધું જોવું પડે એક વાર.
હમ્મ એજ ને. પણ ક્યાંથી ક્યાં બધા બોલે છે. એટલે કે ગમે તે બોલો તમે પાર્ટીઓને લઈને બધું બોલો ના નથી. પન તમે કોઈકના પોતાના ધર્મને લઈને બોલો તો કોઈ પન, હવેલ જો કદાચ ભૂલચૂકમાં આપણા જ ધર્મને લઈને બોલે છેન તો અત્યારે કોઈ ઊભું નહીં થતું. પણ જો અત્યારે વિરોધી ધર્મના અધર્મનો આપણે કંઈક બોલવા જોઈએ, આપણે ને મતલબ કોઈ તો કેટલું બધું આનથી વધારે મહાભારત થઈ જાય એવું થઈ જાય કામ.
ને હાલ અત્યારે જો આપણા ધર્મનુ જોવા જોઈ કોઈ કંઈ દેખાતા જ નહીં.
આ જો આંદોલનમાં ભગદોડ થઈ ને એમાં કદાચ પંદર સત્તર લોકો મરી પણ ગિયા.
હા, હા. બહું મતલબ કે એ બધાને છે.
એમને કદાચ મે સાંભળ્યું છે એવું પણ, હજુ કઈ ઓફિશ્યલી ખબર નહી પડી કાંઈ.
ના એવું થાય, થયું છ છે. અને બીજું આ જાપાનમાં પણ હવે કાલનું કંઈક પેલું બતાવે છે ને ગોળી માર ને એવું બધું કઈક. થયું છે એવું આવું છે. એટલે તો રાજનીતિમાં ના પડાય એક વાતે.
ના રાજનીતિમાં પડાય. હા. અત્યારે રાજનીતિમાં એવા લોકોની જરૂરિયાત હે એકદમ નિઃસ્વાર્થ ભાવે કામ કરે એવા લોકોની જરૂર છે જ. પરંતુ સા સીધા લોકો નો એવો કામ નથી રાજનિતીમાં.
હમ્મ. અને જે કોઈ પ આની પહેલા બહુ ડંગા બંગા કરીને આવેલા હોયને એવા લોકોનું હવે બહુ કામ નહીં. કારણ કે પછી પાછળથી એના ચીથડા બધા ઉખડે ને તોય પાછું અઘરું પડે. એન કરતા જે પહેલા જ મતલબ કે અડીખમ રહી શકે, અને એની સામે લડી શકે ને એવા વ્યક્તિ ચાલે.
હેલો.
બોલો-બોલો.
કેવું છે તમારી બાજુ વરસાદ નું વાતાવરણ?
અમારે વરસાદનું વાતાવરણ ખુબ લાગેલો છે વરસાદ
પણ હાલ-હાલમાં છે વરસાદ તમારે ત્યાં?
હા થોડો-થોડો પડે છે એમ.
બરાબર. અમારે તો હજી વરસાદ નથી, ખાલી વાદળ દેખાતું છે.
અચ્છા એવું છે.
હમ્મ. બોલો. તો પછી બીજું. બસ શાંતિ. તમારે એમ કેટલા વાગે છુટીન જવાનો મતલબ કે હોય છ?
ત્રણ વાગે જાઓ છો એમને બરાબર.
પછી શું કરો મતલબ કે સીધા ઘરેજ જતા રહો કે પછી કઈક કામથી બહાર રોકાવું કે કઈ કરો?
ના સીધા વર્ક પતે એટલે ઘરે જતા જઈએ ઘરે પણ થોડો સમય નીકળવો પડે. આરામ કરવો પડે પછી બીજે બધાં કામે જવાનું થાય.
બરોબર છે.
હમ રસ્તાના કામોમાં પણ સમય આપવો પડે.
બરાબર છે સારું કેવાય. બોલો તો પછી બીજું તમને ઠંડા પીણામાં કયું ઠંડુ પીણું બોવ ભાવે?
ઠંડુ પીણું મને ફેનતા બોવ વધારે ભાવતું તું. પણ હવે થોડું થોડું થઈ ગયું છે.
તો હવે કયું ભાવે છે?
તે કીધુંને દૂઢ થોડું મળી જાય તો સારું.
હમ હમ બરાબર.
મને તો સારું સારું મને તો બારનું જ બધું ભાવે મતલબ કે સ્ટોબેરી મિલસેક હોય કે પછી કોલ્ડ કોકો કોલ્ડ કોફી એ બધું જ ભાઈયા કરે મનતો હું તો કોલ્ડ કોફી પણ ઘરે બ કિયા કરું.
કોલ્ડ કોફી ભાવે એમને.
હમ મન તો કોલ્ડ કોકો બોવ ભાવે છે. એમાં મસ્ત હોય ને સ્ટ્રોબેરી ફ્લેવરનું તો મને બધું જ ભાવે.
તો જ્યારે ફરવા જાવ ત્યારે તમે પીવો છો?
શું?
કોલ્ડ કોફી ને બધું.
હમ કદી કદાચ પીવું કદી કદાચ ના પીવું અમે તો અમુક અમુક હોય છે પીવાનું કે જેમાં કઈક સ્વાદ ના આવે એવું બધું મારો પાર્ટનર પીવડાવે બહાર કસે તો પછી એવું તો એવું પી લઈએ એવું છે એવું નહી કે જરૂરી કોઈ સ્વાદ પ્રમાણ
હા તે સ્વાદમાં એવું હોય. તો એ તમને તમારા પા તમને પીવડાવે તમને બધેથી
ના એવું નય એને એ ભાવે છે એટલે મેં પી લઉં ચાલે.
હોવ.
એ ચાલ
સારું આપડે વાત પૂર્ણ થાય છે.